હલો હલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં.
હ શું કરો છો તમે?
બસ હવે ચાય નો ટાઈમ થયયો એટલે ચાય નાસ્તો બનાવીએ
કામ કરી લીધું?
કામ ક્યાં ખૂટવાનું આપણે રસોડો નથી છોડતું આપણને
ના તમે તો ગોલ્ડ ઘરે કરો છો ને અ જડાઈ કામ કરો છો તમે તો
હા એ કામ તો છે, હવે પેલા મંદુ છે, પણ ધીરે ધીરે થોડું થોડું ચાલ્યા કરે એવું છે.
મંદુ તો છાય ના ગોલ્ડ કેતુ મેગુ થાય ગયો સોનુ
હા તો દોઢ લાખ થયું ચાંદી જોઈ ની ચાર લાખ સુધી પહોંચી ગઈતી હવે જઈને અઢી એ પહોંચી છે, અઢી ત્રણ
તારો ધંધો બેસે છે.
ના ના હમણાં તો બધું મંદુજ છે, આવી કોણ લે આવું મોંઘુ સોનું હોય તો કોઈ ના લે
પછી શું કરો છો તમે?
અમારું કામ આમ તો હા થોડું થોડું ચાલે કેમ કે અમારું જે કામ છે, ને એ જડતર નું કામ છે. જળતર એટલે શું એમની લેબર મોંઘી પડે એટલે એ મધ્યમ વર્ગ લોકોને નથી પોસાતું જળતરનું કામ કેવું બ તા બધા ફિલ્મ સ્ટાર હોય અમેરિકા ને આ બધા ટાટા વાળા હોય રિલાયન્સ વાળા બધા જે બિઝનેસમેન હોય ન જે મોટી મોટી હસ્તી હોય ને એ જળતર પહેરે કેમકે એમના સ્ટોનની મજ જેટલા નું તમારું સોનું હશે ને એટલી તમારી મજૂરીમાં જવાની
ના વીટી કરવાનું સોચી હતી તો તારે મે પૂછી લઉં કે કેવી રીતી વીંટી હું કરવાઉં? અને જડતરનું કામ કરવાનું છે, વીંટીમાં તો મેંઘુ પડશે મને?
હા જડતર નું તો કેમકે એ સ્ટોનનો જ ભાવ એમાં શું બધું રિયલ ચાલે છે. એટલે કહું છું ને આમ અમારે એટલો ફરક નથી પડતો પણ ક્યાંય થોડું ઘણું તો ફરક પડે જ છે. કેમકે અમારું જે કામ છે, ન એ હાઈ ફાઈવ જે એકદમ હાઈ હોય ન જેવું કે બે ફિલ્મ સ્ટાર હોય જેમને તો બે ત્રણ કરોડમાં એ કઈ એવું ફરક નથી પડતું. લાખ લાખ રૂપિયાનું તો એકબીજાને ગિફ્ટમાં આપી દે એટલે અમારું બધું એવું ચાલે છે, અમારું કામમાં છે, ને એક્ઝિબિશન લાગે છે, હર ત્રણ દર ત્રણ ત્રણ મહિને એક્ઝિબિશન લાગે છે. તમે જોશો ને તો અમારી જ્વેલરીમાં રિયલ પન્ના હોય છે. રિયલ ડાયમંડ હોય છે. એટલે છે, ને એમની લેબર બો મોંઘી પડે તો આપણે જે મધ્યમ વર્ગન હોય ન એમને જડતરની મજૂરી નથી પોસાતી. કે એક સ્ટોન પર અમને બસો આપતા હોય તો સામે વાળા દુકાન વાળા પો તાનું ને એ બધું કરીને કસ્ટમરથી એ ચારસો રૂપિયા લે છે. એટલે એક સ્ટોન ની ચારસો રૂપિયા લેબર હોય તમે સો સ્ટોન કરાવો તો એ સીધા ચાળસ હજાર રૂપિયા તો મજૂરીમાં જતા રે.
તો તમે અજું અ કામ કરો છો તો સોના તોમારો હોય છે કે બહારથી આવે છે?
ના એમારે કેવું હોય છે કે જે મોટા હોય ને બધા એ અમને લોટમાં ઓર્ડર આપે કે અમને દસ સેટ બનાઈ આપો ને ડિઝાઇન અમે પાસ કરાઈએ એમને એટલે એ ડિઝાઇન પાસ કરી લે
અને એ અમને ગોલ્ડ આપી દે જો આપણે હું તમને ઉદાહરણ આપું ને તો આપણે તમે ડ્રેસ સીવડાવો છો તો તમે ટેલર પાસે જાઓ છો બરાબર એટલે ટેલર ને તમે કપડું તો લઈ જ જવું પડે છે.
હા હા વો તો લઇ જાવું પડશે ને.
હા એવી રીતે એ લોકો અમારી જોડે વસ્તુ બનાવવા આવે ને એટલે એ સોનું લઈ આવે અમને સોનું આપી દે અને એ સોનામાંથી અમે એમને વસ્તુ બનાવીને આપી દઈએ વસ્તુ બનાયા પ છી જેટલું કાપડું હોય ને એ ટેલર આપણને પાછું આપી દે. એવી રીતે વધેલુ સોનું હોય ને એ અમે એમને પાછું આપી દઈએ કે આ તમારું સોનું પાછું ને આ તમારી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ હવે જેવી રીતે આપણે ટેલરને સિલાઈ આપીએ ન કે તમે દસ મીટર અ આપી દીધું એમને કાપડ તમારી ચાર મીટરમાં થી ડ્રેસ થઈ બાકીના છ મીટર એ તમને પાછું આપી દે એવી રીતે જ અમારે હોય કે અમને આટલું સોનું આપ્યું અમે એમનાથી ઘરેણા જેટલા એમને કીધા હતા. જે જે સ્ટોન કીધા હતા જે જે વસ્તુ કીધી હતી ડિઝાઇન બધું પરફેક્ટ કરીને વધેલું બધું એમને એમ પાછું આપી દેવાનું પછી જેવી રીતે અમે સિલાઈ આપીએ ને ટેલરને એવી રીતે આ અમને લેબર આપે તે પણ સ્ટોનના અમારા બસો રૂપિયા થયા. એટલે એમાં જેટલા સ્ટોન આયા હોય ન એ ગણીને અમને આપી દે અને અમારે સ્ટોન ના પૈસા અલગ હોય છે. કેમ કે કોઈ ગ્રીન નંખાવે કોઈ રેડ નખાવે કોઈ પન્ના નખાવે કોઈ રિયલે એ ડાયમંડ નખાવે
તો રિયલ હોય છે કે ચાલુ હોય છે ચાલુ બી નાખ
ચાલુ હવે ચાલુ થયા છે પેલા અમે નહાતા કરતા પર હવે ચાલુ આમ દેખાવામાં તમને રિયલ જેવા દેખાશે. પર એ રિયલ નથી હોતા પર અમે અત્યાર સુધી તો રિયલનું જ કરતા હતા એટલે તમારે એક એક સ્ટોન હોય ન એએએ. મતલબ વીસ વીસ હજાર રૂપિયા કેરેટ પડે ચાલીસ હજાર રૂપિયા કેરેટ કેરેટના બાલ ભાવ છે એવું
તમે પહેરીતીને વીટી એના મા સ સાચું છે કે ખોટું છે
ના એ તો મારે એંસી હજારનું એક ખાલી ડાયમંડ હતું
એંસી હજારનું
હા.
તો વીંટી કિતની કેટલામાં પડી હશે તમે
એ વીંટી તો પેલા બનાયેલી હતી એટલે બરાબર ભાવમાં પડી ગઈ હતી હવે તો બહુ મોંઘી પડી છે એ હા પેલા દસ હમણાં તો એક ચાલીસ એક પિસ્તાલીસ જેવું છે હવે કે છે કે ચાંદી એ દિવાળી સુધી સાત લાખ જવાની છે.
અમારા લગ્ન થયાના ત્યારે સોનાનો ભાવો ચાર હજાર બસો રૂપિયા હતા
મારા લગ્નમાં પાંચ હજાર હતું.
હા હા કોને હજેવી યા યાદ છે મને.
હવે તો પાંચ હજાર નઈ દોઢ લાખ થઈ ગયો.
દોઢ લાખ થઈ ગયો.
હવે તો પાંચ હજારમાં એક ગ્રામ સોનું એ નથી આવતું.
હવે તો સોના પહેરીને ભૂલી જાઓ.
હા હવે તો જે મધ્યમ વર્ગ છે એ તો છોકરા મતલબ લગ્ન પ્રસંગમાં એ ઘણા જેવા કે રબારી સમાજ છે પટેલ સમાજ છે. ઘણા બધા સમાજમાં એવું રીત કરી દીધું કે ભાઈ ઘરેણા આપ આપવાના નહી ને માંગવાના કાઈ નઈ ખાલી છોકરાવાળા હોય ને એ મંગલસૂતર આપશે.
સાચી વાત આ તો સાહેબ સાચી વાત મધ્યનો વર્ગના લોકો કેવી રીતે કરશે બોલો,
એ લોકો જમણવાર કરશે, દોઢ લાખની એક ચેઇન નાખશે તો એટલામાં તો આખું જમણવાર પતી જશે. એમને કપડા આપવાના ને એ બધું કેટલું બધું થાય.
હવે તો છોકરીઓ મિલતા મળતી નથી.
હા છોકરીઓ નથી મળતી પર આપણે કેટલું એ કહીએ. પર લોકોને બતાવા માટે પણ બધા કરે છે. ભલે એક વાર કરજો કરીને, કરે છે અને આમ તેમ પૈસા કરીને, પણ લગ્નમાં તો સોનું જો આપે જ છે. તમે એવું કહો ને કે મારી છોકરીના ટાઈમે મારી જોડે નહી હોય, પણ તમે ક્યાંથી કરીને છોકરીને તો આપશો, આપશો, આપશો જ,
તો તો આપશુ પડસે એ તો રીત જો રીત હૈ વો રીત કરવી કરવી.
હા બસ આ રીતમાં જ બધા અટવાઈ ગયા છે, હા હવે થોડૂ બહુત કો છો તો થોડા ઘણામાં તો તમારે જો કે વીંટી આપ- આપું કાનની બુટ્ટી, એ આપુ બે બંગડી આપું, ગળાનું સેટ આપુ ચેના આપુ
તો જમાઈને એ ન કુછ આપો, થોડો થોડો કરતો બી ચાર પાંચ તોલુ થઈ જાય.
હા તો હવે ચાર પાંચ તોલૂ લેવા જાવ તો એક તોલાનો દોઢ લાખ ગણીને ચાલીએ તો ચાર પાંચ નો તો થઈ ગયું, સાડા સાત લાખ
હ સાડા સાત લાખ દસ લાખનું સોનું થાય. તો ભી જમણવાર શું કર્યો, જમનવારનો
આપવાનું, લેવાનું, કપડા, ફંક્શન, પેલા તો ખાલી અમારા ટાઈમમાં કેવું થતું તું. લગ્ન થયા સવારે ને સાંજે રિસેપ્શન મૂકી દીધું, ને એક દિવસ પહેલા મેંહદી મુકાઈ દે તા તા. અને હવે તો ફંક્શન જો કેવા કર્યા છે. હલ્દી ફંક્શન, કોકટેલ ફંક્શ શન, ડીજે પાર્ટી, બેચલર પાર્ટી, પુલ પાર્ટી, એટલે આ લોકોના તો કઉ ના ખર્ચા જ ડાન્સ પાર્ટી, પૂલ પાર્ટી અમારે એક જણાના લગ્ન થયા દસ દિવસ ફંક્શન મૂક્યા હતા, એમનો ખર્ચ ચો થયો -થયો, એનાથી વધારે તો અમારો ખર્ચો થયો.
સાચી વાત કપડાં નહીં શીવાળવા પડશે.
દસ દિવસ ના મેં કહુ છું ને દોઢ લાખ રૂપિયા તો ખાલી મેં ટેલર ને આ- -પ્યા છે આ બંને, બાપ દીકરાના કપડામાં.
દસ -દસ ફંક્શન થાય તો, દસ ડ્રેસ થાય ના.
હા તો મેં કીધું ને સાત
ચાર લોકોની ચાર લોકોની ચાલીસ ડ્રેસ થાય.
રિસેપ્શનની શેરવાની અલગ લીધી, બરાતની અલગ લીધી, યલો ડે તો એ પીળા કુર્તા લીધા, એટલે કઉ છું દોઢ લાખ આમ
તારે સમાજમાં તો તો સોનું આપશેના બધા ને, કુછ ના કુછ આપે છે ના.
અમારામાં તો ચાંદી એક -એક કિલો. હમણાં લગ્નમાં ગઈ હતી ત્યાં તો કેટલા આઠ કિલો તો ચાંદી આઈપી છોકરીને.
બોલે.
અને સવા કિલો સોનું આવ્યું તું. અમારામાં તો બહુ આપે. એટલે તો હમણાં કેતીતી કે હવેતો ચાંદી સાત લાખ થવાની, મારે છોકરાઓ માટે લેવાની વિચાર કરું છું લવું-લઉં પણ હવે એવું થાય છે કે ભાવ ઓછું થઈ ગયું તો શું કરીશ.
અમે ગ્રામ લેવાનું સોચો છો, તો તમે કિલોનો ભાવ બોલો છો. તમે તો આ બોલો છો, જે મેં શાક વાગ શા શાકભાજીના વેચવાના તો હોત.
પર તમે સોનાનું એક ગ્રામ બે ગ્રામ કો છો. હું તો ચાંદીની વાત કરું છું. અમારે તો જો છોકરાના લગન થ સે ન તો એમાં અડધો કિલોની તો રમજોડ પેલા લઈ જવી પડશે.
સાચી વાત હે.
એટલે મારી જોડે બે તો પડી છે પર એવું હોય કે બે પડી છે તો મારી જોડે મારે પેહરવા જોઈએ. વહું માટે તો બનાવવી પડશે.
ચલો ફિર ના મેળ પડે તો, આ તો વીટી માટે તમે ફોન કર્યો હતો. કે સોનાનું ભાવ પૂછું ને
જો તમારે કરાવું હોય ન મારી વાત સાંભળો, તમને જોઈતી હોય ન તો તમને અપાઈ દઈશ, આપના ઓળખીતા છે બે-ત્રણ જણા. તમે આવજો મારી જોડે. બરાબર ના એટલે તમારે લેબર વેબર નઈ પડે. સિટીમાં જઈશું આપણે.
ચાલો -ચાલો મારે જોડે ક્યારેય એક દિવસ.
હા- હા, તમે ટાઈમ કાઢીને ફોન કરો, પછી આપણે ત્યાંથી લઈ આપીશ તમને હન.
ચલો બાય.
હા ચલો મળીએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ